હાલો.
હલો
હા.
અવાજ આવે છે?
આવે છે અવાજ.
બરાબર. હા આવતો છે.
હમ!
કાલે સ્કૂલ કેટલા વાગે પોચવાના?
દસ, તીસ
દસ- તીસે મે છે મેં સાડા દસે નીકળું એમ. અગિયાર પચીસે ઘર થી નીકળું.
હા દસ પચીસએ નીકળજે ને
હા દસ પચીસે નીકળું હે ને બરાબર પછી કાલે ફર્સ્ટ લેક્ચર આપડે લેવાના જ ભણવાના ગયા પછી આપેડે એ લોકો સાથે ઇન્ફોર્મેશન બધી આપવી પડે.
ના ફર્સ્ટ લેકચરમાં એ લોકો આપરી સાથે ડિસ્કસ કરશે, ને પછી સેકન્ડ લે લેક્ચર આપડે લેશું.
એવું કરી તો પછી કાલે બધા લેક છે બધા જ સાતમામાં ને આઠમાં અને છઠ્ઠામાં ભણવાનું. કાન્ત તે પછી આપડે બધા માં ભણાવવાના કે બધા સાથે એ કરવાના
હા બધાને એ લોકો આપણને પાઠ આપેલા છે. તો ભણાવું
બરાબર છે. હલો. હલો. કોલ કટ કેમ થશ? હલો. આ છે ને? ઓટીપી વાળા ફોન કરે. આવ્યા? આવ. આવી ગયા.